કેમ છો બસ હું પણ મજામાં છું તો ચાલો આજે હા આવે અચછા અવાજ
હા સાર છે
તો પ્રવાસ થી આપણે શું શું શીખવા મળે છે એ વિષય પર આપડણે આજે વાત કરીએ
હા નમસ્તે હું પણ મજામાં છું આજે આપણા શિક્ષણને શિક્ષકે પ્રવાસના મહત્વ વિશે નિબંધ અને ચર્ચા ચર્ચા તૈયાર કરવા કહ્યું છે મને લાગ્યું કે આપણે આ વિષય પર વાત કરીએ
બહુ સરસ વિચાર છે પ્રવાસ તો ખરેખર જીવનની એક મોટી શાળા છે
હા તે બહુ જ સાચું કહ્યું પરંતુ તારા મતે પ્રવાસ થી સૌથી મોટી શીખ શું મળે આપણે
મારા મતે પ્રવાસ છે ને એ આપણને નવી જગ્યાઓ નવા લોકો અને નવી સંસ્કૃતિઓ વિશે જાણવાની તક આપે છે પુસ્તકોમાં વાંચેલી વસ્તુઓ છે એ જયારે પોતાની આંખે જોઈએ ત્યારે વધુ સારી રીતે સમજાય છે
મેં પણ અનુભવ્યું છે ગયા વર્ષે હું સોમનાથ ગઈ હતી ત્યાંના મંદિરનો ઈતિહાસ સાંભળીને મને આપણા દેશના ગૌરવ વિશે વધુ જાણવાની ઈચ્છા થઈ
એ જ તો પ્રવાસની ખાસિયત છે તે આપણને ઇતિહાસ સાથે જોડે છે
હા માત્ર ઇતિહાસ સાથે જ નહીિ ભૂગોળ પણ સારી રીતે સમજાય છે પહાડ નદીઓ જંગલો અને દરિયા વિશે પુસ્તકમાં વાંચવું એક વાત છે અને તેમને નજીકથી જોવું તે બીજી વાત છે અચ છે
બિલકુલ જ્યારે હું સાપુતારા ગઈ હતી ત્યારે મને પહાડી પ્રદેશનું સૌંદર્ય અને ત્યાંના લોકોનું જીવન જોવા મળ્યું
હા પ્રવાસ કે આત્મવિશ્વાસ વધે છે નવી જગ્યાએ જવું માર્ગ શોધવો લોકો સાથે વાતચીત કરવી અને આ બધું જ આપણને વધુ સ્વાવલંબી બનાવે છે જેમ કે આપણે ક્યાં જઈએ તો પ્રવાસ દરમિયાન જે જગ્યાએ જઈએ તે વસ્તુની આપણે એવું થાય કે અહીંયા આટલું જોવાલાયક છે તો હજી આનાથી આગળ જ થાય છે
સાચું છે ઘણી વાર આપણે ઘરથી દૂર જઈએ ત્યારે પોતાની જવાબદારીઓ છે એ આપણે જાતે સંભાળવી પડે છે
હલો પ્રવાસ આપણને સમય ન મહત્વ પણ શીખવે છે જેમ કે ટ્રેન છે બસ છે અથવા ફ્લાઇટ પકડવામાં પકડવા માટે સમય નું આયોજન કરવું પડે છે જેમ કે આપડ ટ્રેનમાં ફરવા જવું હોય ટન આપણેું પડે
પ્રવાસ છે એ આપણને શિસ્ત પણ શીખવે છે જૂથમાં આપણે પ્રવાસ કરીએ ત્યારે નિયમોનું પાલન કરવું છે એ જરૂરી બને છે.
હા મને પણ એવું લાગે છે કે પ્રવાસથી સહનશક્તિ પણ વધે છે લાંબી મુસાફરી વાતાવરણમાં ફેરફાર અને વિવિધ પરિસ્થયોતોનો સામનો પણ કરવો પડે છે.
હા અને સમસ્યાઓનો ઉકેલ શોધવાની આવડત આપણામાં વિકસે.
હા પ્રવાસ દરમિયાન વિવિધ ભાષાઓ સાંભળવા મળે છે તેથી ભાષાઓ પ્રત્યે પણ આપણે રસ પણ વધે છે જેવી આપણે ગુજરાતી બોલતા હોય તો ક્યાંક અ પ્રવાસ દરમિયાન જાય તો ત્યાં હિન્દી બોલતા હોય ગુજરાતી બોલ તા હોય, મરાઠી બોલતા હોય, ઈંગ્લિશ બોલતા હોય એમાંથી આપણે નવું નવું અ ભાષા પ્રત્યે રસ વધે છે.
એ વાત સાચી છે જયારે આપણે જુદી જુદી ભાષા બોલતા લોકો સાથે મળીએ છીએ ત્યારે તેમની સંસ્કૃતિ વિશે પણ આપણે ઘણું બધું જાણવા મળે છે.
જેવી રીતે પ્રવાસ આપણને એકતા અને વૈવિધ્યતા નો પાઠ પણ શીખવે છે.
ખરેખર ભારત જેવા દેશમાં દરેક રાજ્યની ભાષા વેશભૂષા ભોજન અને પરંપરા અલગ છે છતાં પણ આપણે ધા ભારતીય છીએ.
હા આ વાત પ્રવાસ દ્વારા વધુ એક સારી રીતે સમ જાય છે.
પ્રવાસ આપણેે કરીએ તો આપણે પ્રકૃતિ પ્રત્યે પણ આપણો પ્રેમ છે એ વધે છે.
હા એ તારી વાત ખૂબ જ સાચી છે કારણ કે આપણે પ્રવાસ દરમિયાન બારે જઈએ ત્યારે આપણે સુંદર જંગલો પર્વતો અને નદીઓ જોઈને પર્યાવરણનું આપણે મહત્વ સમજાય છે.
અને ત્યારે આપણે પ્રકૃતિનું સંરક્ષણ કરવાની જવાબદારી પણ સમજે છીએ કે આપણે પ્રકૃતિને કેવી રીતે સુરક્ષિત રાખવી જોઈએ.
હા પ્રવાસ દરમિયાન આપણે ન વા મિત્રો પણ બને છે. અને આપડે નવા મિ મિત્રો પાસેથી ઘણું બળધું આમ જાણવા પણ મળે છે.
હા અને એ મિત્રતા ઘણી વાર લાંબા સમય સુધી ચાલી રહે છે.
હા પ્રવાસ થી માનસિક તાજગી પણ મળે છે રોદી રોજિંદા જીવનની એક સરખી દિનચર્યા માંથી થોડો બદલાવ પણ મળે છે આપણે કારણ કે ઘરે આપણે રૂટીનનું જ કામ કરતા હોય તો ત્યારે આપણે બે કે ત્રણ દિવસ છે. કે એક દિવસ છે તેના માટે પ્રવાસ માટે બહાર નીકળીએ તો આપણે ઘણું બધલું આપણે શીખવા પણ મળે છે ને આપણામાં પણ ઘણો બધો બદલાવ જોવા મળે છે.
એ સાચી વાત છે પ્રવાસ છે એ આપણા મનને આનંદ આપે છે અને આપણા મનમાં જે તણાવ હોય છે એ ઘટાડે છે.
હા શું તને લાગે છે કે પ્રવાસ શિક્ષણ નો એક ભાગ હોવો જોઈએ.
જોએ કેમ કે શૈક્ષણિક પ્રવાસ છે એ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે.
કેમ?
કારણ કે પ્રયોગાત્મક જ્ઞાન આપે છે વિદ્યાર્થીઓ વસ્તુઓ જોઈને અને અનુભવીને જ શીખે છે.
હા એ વાત મને પણ યોગ્ય લાગે છે.
હા હવે હું એના ઉદાહરણ આપું તો મ્યુઝિયમ ની મુલાકાત થી છે એ આપણે ઇતિહાસ સમજાય છે વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લઈએ તો વિજ્ઞાનને લગતું જ્ઞાન વધે છે અને અભયારણ્યની મુલાકાત લઈએ તો પ્રકૃતિ વિશે વિદ્યાર્થીઓને સમજ મળે છે.
પ્રવાસથી આર્થિક જ્ઞાન પણ મળે છે.
હ એ કેવી રીતે
પ્રવાસ દરમિયાન ખર્ચ નું આયોજન કરવું પડે છે તેથી પૈસા ન યોગ્ય ઉપયોગ શીખવા મળે છે કે આપણે કઈ જગ્યાએ જાવાનું છે તો કેટલા પૈસા વાપરશું કેવી રીતે બચત કરશું એ પણ આપણે ઘણું બધું શીખવા મળે છે.
હા એ બહુ સરસ મુદ્દો છે.
હા પ્રવાસ થી ધીરજ અને સહકારની ભાવના પણ વિકસે છે.
હા ખાસ કરીને સમૂહ પ્રવાસ.
હા મને લાગે છે કે પ્રવાસ માણસને વધુ ખુલ્લા વિચારો વાળો બનાવે છે.
હા કારણ કે તે જુદા જુદા જીવન મૂલ્યો અને પરંપરાઓ સાથે પરિચિત થાય છે.
હા એટલે જ પૂર્વ ગ્રહો પણ ઓછા થાય છે.
એકદમ સાચું પ્રવાસ છે એ આપણને માનવતાનો સાચો અર્થ સમજાવે છે.
હ તો આજે આપણે પ્રવાસના ઘણા બધા ફાયદા વિશે ચર્ચા કરીએ.
હા તો ચાલો આપણે જે શીખ્યા તેનું ટૂંકમાં આપણે નિષ્કર્ષ કર્યે.
હા પ્રવાસ થી જ્ઞાન વધે છે, આત્મવિશ્વાસ વધે છે, શિસ્તા આવે છે, અને નવી સંસ્કૃતિઓ પણ જાણ થાય છે આપણે.
હા એના ઉપરાંત બીજા પણ ઘણા ફાયદા છે કે આપડે પ્રકૃતિ પ્રત્યે પ્રેમ વધે છે, સહનશક્તિમાં વધારો થાય છે, સમય નું મહત્વ સમજાય છે, મિત્રતા કેળવાય છે અને રાષ્ટ્રીય એકતાની ભાવના પણ છે એ આપણામાં વિકસે છે.
હા એટલે જ કહેવામાં આવ આવ્યું છે કે પ્રવાસ એ જીવનની જીવંત શાળા છે.
હા બિલકુલ પ્રવાસ છે એ આપણે માત્ર સ્થળો જ નહી પરંતુ જીવનને પણ ઓળખતા શીખવે છે.
હા ખુબ જ સરસ ચર્ચા છે આ. કારણ કે આપણે મને આ બાબતેથી અ ઘણું બધું જાણવા મળ્યું કે પ્રવાસ માં જઈએ તો આપણા આપણા શરીર માં પણ શું ફેરફાર આવે છે, બહારથી આપણે શું સાચ ચુ બધું શીખવા મળે છે અને કઈ જગ્યાએ શું શું છે એનો પણ આપણે જાજો અનુભવ થાય છે.
હા એ વાત સાચી છે કે આપણે પ્રવાસ દરમિયાન ઘણું બધું શીખી શકીએ છે, આપડો માનસિક તણાવ છે એ પણ દૂર થાય છે, અલગ અલગ લોકોની ભાષા બધું આપણે શીખી શકીએ છીએ. તો ટુક માં કહીએ તો ઘણું બધું શીખવા મળે છે. તો આ ચર્ચા ઉપરથી મને ઘણું બધું શીખવા મળ્યું એના માટે તમારો આભાર.
આભાર.
હા આવજો.